બસ-બસ મજામાં. તમે કેમ છો?
દમ મજામાં છે.
અરે યાર આ તો ચાર વાગ્યા ચા નાસ્તાનો ટાઈમ થયો છે, એટલે હવે તો બધું નવી-નવી વાનગીઓ મારું મન થાય છે ઉનાળામાં તો યાર.
અરે વાનગીઓની વાત કરવા બેઠો તો કદાચ દિવસો કદાચ આપણને ઓછા પડે ઘણી બધી વાનગીઓ આપડા ત્યાં અવેલેબલ છે.
અને આપડે ગુજરાતીઓનું તો કે ને ગુજરાતીઓનું જમણ અને કાશી નું મરણ એટલે એ બે વાત તો ભૂલાય એવી જ નથી.
સો ટકા સો ટકા ઘણી બધી વાનગીઓ ફેમસ છે કેમ કે આપણેમાં નામ બોલે બેઠ ત તો આપણા મોમા પાણી આવી જશે.
મને તો સૌથી વાગતા ફાફડા જલેબી ને બધું
વાહ વાહ વાહ વાહ વાહ વાહ ઘણું બધું છે ફાફડા છે જલેબી છે ફાફડા છે જલેબી છે ખમણ છે.
ઢોકળા અને સુર સુરતી લોચો તો વાત જ ના પૂછો તો બી અમે તો મારા બેહેન ના ત્યાં સુરતમાં જઈએ ને એટલે એને કહી દીેએ ભાઈ અમે સુરત આવી્યા હતા લો છો તો આપવો જ પડશે એમ ના.
એમાં બી સરસ મજામાં આપણને આપે મસાલો નાખીને. એ મજા આવેે.
ત્યાંની સેવ ખમણી ને બધું તેટલું ફાઈન ફાઈન હોય છે ને ખાવાની બહુ મજા આવે છે યાર.
પણ ડેલી આપડે દાળ ભાત શાક ને તો આપડે ખાટા જોઈએ છે પણ આપણે કોઈક બાર આપણે બહાર ખાવાનું મન થાય.
હમ્મ.
તો આપણને ચોઈસ કરવા હો આપણને એમ થાય કે અમારે શું ખાઈએ ને હું નહીં ખાઈએ.
હમ હમ હમ નાને બરાબર છે. એવું થઇ જશે શું છે. અને મને તો કહું ને અમારા ઘરે કોઈ મહેમાન આવો ને એટલે મારી મમ્મી જેટલી નવી નવી આઈટમો બનાવે છે ને તો ના પૂછો વાત શીરો બનાવશે પછી ખમણ બનાવશે કાં તો કોક વાર સમોસા બનાવે ને એટલી બીધી નવી નવી આઈટમો બનાવે.
હા હા હા હા.
એટલે કોઈ મહેમાન આવે ને એની તો મેં રાત જોતા હોય હા કોઈ મહેમાન આવ તો મસ્ત તો જમવાનું મલે.
સો ટકા અને સમોસા તો ઘણા બધા ટાઈપના સમોસા જેમ કે આપણને ચાઈનીઝ સમોસા મળે પછી પછી પંજાબી સમોસા પનીરના સમોસા ચણાની દાળની સમોસા.
હમ્મ. પ પટ્ટી સમોસા.
ઉત્તર ગુજરાત બાજુ ખબર પેલાં આપણે પેલાં લાઈનોન ખમણ આવે પેલા
હા હા હા નાઈલોન ખમણ સુરતી ખમણ.
એ બધા કમાણ બી બહુ સરસ પછી તમે વાત કરી શીરોની તો આપણે હવે કોઈ શીરો છે પછી પેંડા છે ગુલાબ જાંબુ છે બરફી જ એ બધી મીઠાઈઓ બી અપ આપણના માટે ખૂબ ફેમસ છે.
બરાબર છે બરાબર છે.
પેંડા બધા તમે જુઓ તો રાજકોટના પેંડાઓ ખૂબ ફેમસ છે.
અરે પેંડા નો ગુલાબ જાંબુ તો ના મારે તો મોઢામાં પાણી પાણી આઈ ગવુ યાર. હું તો ગુલાબ જાંબુ તો કેટલીક મને બહુ ચ્છા હું તો ઘરે જાતેથી બનાવું મ મમી બજારથી લાવાની ના પડે તો, હું તો કઉું લ મમ્મી ચાલ આપડે ઘરે બનાવીએ બજાર થી મોંઘુંુ પડતું હોય, એટલે કેટલીક વખ તો તમે જાતે ઘરે જ બનાવી અને જાતે બનાઈ ને ખાવાનો આનંદ અ તો વાત જ નઈ પૂછો
સો ટકા પી બિલકુલ સાચી વાત કીધી અને ઉપરાંત ઘણી બધી આપ આપ વાનગીઓ ફેમસ છે, જેમ કે પાઉભાજી છે, પછી પુલાવ કઢી છે, પાવ ભાજી છે, પુલાવ કઢી છે,
હમ્મ હમ્મ શું તો કાઠીવાડી જમવાની બી એક અલગ જ મજા છે.
અમુક વાનગીઓ ભલે આપણે ગુજરાતમાં નથી, ખવાડ તો પણ આપણે ખાઈએ છીએ જેમ કે પંજાબી ચાઇનીઝ મંચુરિયન ને બધું.
આપે ગુજરાતીઓ તો ખબર છે, કશે ફરવા જવાનું હોય ને તો ભ નાસ્તો બરાવાર લેજો ખા ખરા નથી પ્લાન પૂરી ને બટાકાનુંું સાટ નુ બધું સુકી બાજુ ને બધું તો બરાબર ભરજો કે.
સો ટકા અને થેપલા તો ઓલ ટાઈમ ફેમસ છે.
હું તો કહ બધા તો ભેગા થઈએ ને ફેમિલી વાળા તો અમે બધા ફેમિલી વાળા ભેગા શું કરીએ ખબર છે, કઢી ના રોટલા કાઠિયાવાળી બધું ભોજન બનાઈએ મસ્ત. મસ્ત એકદમ તીખ તમ. સમંત કઢી ચૂલા પર બનાયેલા રોટલા અને રીંગણ ના ઓડા ન શાખ. એટલે અમારા ઘરે તો કોદીને મારાને તો ખુશ ખુશ થઈ જાય. ખેતરે લઈ જએ પછી મસ્ત ભોજન કરીએ, ત્યાં બેસીને ખુલ્લા વાતાવરણમાં.
વજણ વઠણું વય કે મજા આવે.
હમ્મ હમ્મ હમ્મ.
બિલકુલ સરસ સરસ અને થેપલા સાથે બી આપણે જોઈએ, તો આપણે ખાખરા.
હમ્મ.
અને હ. કે ઘણી બધી વસ્તુઓ આપણે જેવી કે આપણા કદા આપણા કાચ ગણમાં બેસીએ તો આપણને ઓછું લીસ્ટ બી આપણને.
અને પછી પેલી પ્યોર ગુજરાતી થાળી જોઈએ તો શેવું ટામેટા નું શાક કહો રસવાળા બટાકા નું શાક કહ પછી ઘડિયામાં કહું તો પુરણપોળી
હ હા હા. અને અને આપણે અમુક અમુક. ખોરાક એવાો છે, જે જે આપણને તહેવારમાં જ ખાવાની આપણને મજા આવે. જેમ કે ઉપરાંત આપ આપડે જોયએ કે ઉતરાણમાં આપણેઊંધયું ખાઈએ ઊંધ
હમ્મ હમ્મ.
તે દિવાળીમાં મઠિયા ચોળા ફોડે.
હારે. મઠ્ઠ ને ચોરા પડી તો બાપ બાપ અમે તો ડબ્બા ભરીએને તો ખબર ન ક્યારે ખાલી થ જાય ખબર જ નથી પડતી.
બલકુલ ઉરાણ કુકરા અનેને બધું આપણે ડિવાળીમાં ખાતા હોઈએ પછી ઉતરાણમાં ચીકી એને બધું ખાતા હોઈએ આપણે.
ના ના બરાબર છે, ને ઉતરાણ આવતું ને ત આપ તો ખબર દરેક તહેવારમાં. ખાવાનું વધારે મહત્વ વધી જાય છે, તહેવાર કરતા ત ઉતરાયણ પતંગ તો બાજુ હા ઉ જો જલેબી ખાવાની મજા પડી જાય પછી. પછી હોળી આવે તો ચીકી ધાણી મમરા ખજૂર એ બધું ખાવાની મજા પડી જાય શેરડી ને એ બધું ખાવાની મજા પડી જાય.
સાચી ટકા તહેવાર તો એક બાજુ રહી પણ આપણે તો આપણે આપણે બધા ખાવાનું જ આપણે પહેલાં હો ગયા આપણે.
અરે ગુજરાતીઓ તો ખાવાનું પેલું નંબર છે, ગુજરાતીઓ તો ખાઈ પીને જલસા કરવા લોકો છે, દિવસ રાત અને નાસ્તા તો એટલા બધા શેવ મમરા હોય મમ કઈ પવાનું ચેવડું હોય સેવ હોય ગાંઠિયા હોય ફરસીપુરી મોરીપુરી જીરાપુરી કેટલી જાતિ તો પુરીઓ બનાવે.
નાસ્તા તમે તમે માટે જ જવા નાસ્તા ઘણા બધા ટાઈપના નાસ્તા છે, જેમ કે સેવમરા છે, ચવાણું છે.
ના ના બરાબર બરાબર બઉુ મસ્ત મસ્ત જમવાનું હોય છે ને ય તમે ગુજરાતી વાનગીઓ ન નામ કરો છો ને અમારે તો રાતે ખીચડી કઢી બને ને મસ્ત વઘારેલી ખીચડી હોય કઢી હોય અને જો ઠંડી ઠંડી છાસ.
અને રવિ વારે તો તમે જુઓ કે નાસ્તાની દુકાનમાં અમુક હોટ એવો થાય કે ના નાસ્તાની દુકાનમાં નાસ્તો પૂરો થઈ જાય.
હા હા અનામિત એવું છે, બેબી ને ટ્યુશન લેવા જઉં ને તમે પાણીપુરી તો એ વાત જ ના પૂછો પાણીપુરી ખાવાની જે મજા આવે છે, યાર અલગ અલગ ફ્લેવર ની પાણીપુરી હોય મસ્ત પાણીપુરી ખાઈએ.
અરે પાણીપુરી મ તમે આપણે કશેબી કશેબી જઈએ તો પાણીપુરી આપણે પહેલા ખાઈએ આપ સાજે
હમ
એમાં બી મસ્ત તીખું તીખું પાણી આપે મસાલાવાળું
પછી અમે તો કે હોટલમાં જવા છે, ને તો સેવસણ મંગાઈએ દાબેલી મંગાઈએ સમોસા મંગાવએ વડાપઉ મંગાવીએ બલબ પેલી બધી આઈટમો હોય પણ ખાવાની કઈ મજા કચોરી આ કચોરી ચટણી બધી અલગ ટાઈપની કચોરીઓ હોય લીલવાની કચોરી હોય શિયાળો હોય ત્યારે પછી સુકી દાળ ની કચોરી હોય
સો ટકા સો ટકા તો દરેક દરેક ખોરાકનું વિશેષ મહત્ત્વ જેમ કે સુરતનો લોચો ફેમસ છે પછી આપણે કચ્છની ડાબીલી તો કે ફેમસ છે રાજકોટના પેન્ન્ટા તો કે ફેમસ છે
બરાબર
નવસારીમાં એક વસ્તુ ફેમસ છે
શું શું
પેટીસ પેટીસ
અરે વાહ તેની પેટીસ તો કેટલી મસ્ત આ અમે અમે બેન નવસારી રહ્યા છેને તો અમે એમના ઘરે ગયેલા ને તો ત્યાં પેટીસ બિચારા સ્પેશિયલ અમારા માટે લઈ આવયા હતા એટલી મજા આ આવી ગઈ હતી ને પેટીસ ખાવાની પેટીસ કેરીનો રસ એક બાજુ અમાર તો પેટ જ ભરાઈ ગયું એ વસ્તુ ખાઈને જમવાનું તો
અને આજકાલ ખોરાકમાં બી ઘણું બધી વસ્તુ એમ ભાવે છે જે પીઝા છે પછી પીઝા છે પાઉભાજી છે સેન્ડવીચ બર્ગર
પાઉભાજી તો અમે બહૂ જ બનાવીએ છીએ ઘરે બહાર માં તો કેું હોય છે કેટલીક વાર બહુ બારું ખાવાનું ના હોય ને એટલે થોડી મહેનત કરીને ઘરે જ બનાવી દઈએ પાઉભાજી એટલે મજા મજા પડી જાય પણમે પાઉ ના ખાઈએ પણ ઘરે હેલ્ધી ફૂડ કર પરોઠા કરી દઈએ
સો ટકા અને તો હવે તમે જુઓ કે ભાઈ હવે તો પહેલા કે એવા છે આપણા તયા મહેમાન આવ્યા હોય કદાચ આપણે અને આપણે મહેમાન સાથે આપ આપણે બેસનો આપણે બેસીએ કદાચ આપણી પાસે કદાચ બનાવાનો ટાઈમ નહી હોય તો આપણે ઓનલાઈન બી હોય આપણે મંગાવી શકીએ આપણે
હમ્મ.
ઘણી બધી એપ્લિકેશન જેમ કે જમાટો, સ્વિગી એમાંથી આપણે ઓર્ડર કરી લઈએ તો આપણા ઘરે બી આપણને જે જોઈએ તો ખોરાક આવી જાય કેમ કે પાઉભાજી છે આપણે જે બી મંગાવીએ બધું આપણે ઘરે આવી જાય.
હમ્મ. અમાર તો કેવું છે મકાઈ ના રોટલા જુવાના રોટલા એટલા બાજર રોટલા ની બધું તો રૂટીનમાં કોક કોક વાર બનેને તો ખાવાની એટલી મજા આવે ને ખાલી લસણ મરચા ની ચટણી હોય ને તો બી એટલી બધી ખાવાની મજા આવે.
હવે તો તમે જુઓ કે નાના નાના છોકરાઓ છે એમને એમને પીઝા ભાવતા હોય. તેમને અમુક વા તો એવ જોએ કે ભાઈ ઘરનું ખાવાનું એમને નહીં ભાવે પણ આ બધું પીઝા છે અને બધું એમને ખૂબ ભાવતું હોય છે.
ના અમે તો કેવું કરીએ છોકરાઓને બધું ખાવાનું મન થાયને તો હેલ્ધી ફૂડ બનાવવું ને તો ઘરે ભાખરી પીઝા ખાખરા પીઝા બધું બનાવીએ એટલે છોકરાઓ ન મન બી વળી જાય અને ઘરે શુદ્ધ અને હેલ્ધી ફૂડ બી મળી જાય.
સો ટકા સો ટકા એમ તો ઘણી બધી વાનગીઓ. ફેમસ છે અમુક વસ્તુ જેને ભાવે અમુક વસ્તુ કોઈને નહીં ભાવે
હમ આમાં તો મસ્ત લોચાપુરી હોય દૂધ પાક હો હોય ફ્રૂટ સલાડ હોય એ તો બી બધાને બહુ વા આવે રવિવાર હોય એટલે અમે કંઈ ને કંઈ એવું બનાઈ જ નવુ જેથી રૂટિન કરતા થોડુંક અલગ લાગે
બીજી એક વસ્તુ કે બીજી એક વસ્તુ કે આપણે કોઈના લગ્નમાં જઈએ. તો આપણે ભલે લગ્નમાં જતા હોય પણ આપણે મોસ્ટ ઓફ આપણે આપણે જમવાનું જ જોઈએ આપણે તો
હા પેલા મેનું શું છે હા મેનું શું છે એમાં પેલા આપડે ધ્યાન આપ લગ્ન મેનું શું છે સ્ટાર્ટર થી સૂપ હોય અલગ અલગ જાતના મસ્ત સ્ટાર્ટર હોય. ચીઝ બોલ હોય ફ્રેન્કી હોય મસ્ત મસ્ત અલગ અલગ જાતના પાસ્તા હોય. એ બધું જોઈને જ મોઢામ તો પાણી આવી જાય એમ પ તું ખાવાની જગ્યા જ ના રે
સો ટકે આપણે મેરેજમાં જઈએ મેરેજ મેરેજ તો કાચ એક બડું ચાલતું હોય પણ આપણે તો મોસ્ટફ આપણે ત્યાં જ જતો હોઈએ.
સાચી વાત છે, સારું સારું આ બધી ખાવાની વાતો કઈ માર તો મોઢામાં પાણી આ ગય સારું ચાલ ફરી વાત કરીશું આવજો.
આવજ-આવજ હા હ ચાલો.